હમ હા મિત્રો તમને મારો અવાજ આવી રહ્યો છે.
હા મિત્ર આવી રહ્યો છે.
મિત્ર શું કરી રહ્યા છો તમે આજે.
કઈ નહી હવે હું થોડીવાર પેલા જ જમી આવ્યો એટલે મે હું ફ્રિજ બે બેેશી રહ્યો છું.
તો કેવું રહ્યું તમારે જમવાનું?
સારું હતું સારી રીતે જમી લીધું છે અને તમે જમી લીધું?
હા મિત્ર હુ પણ હવે જમી આવ્યો છું. તો મિ ત્ર આજે મારે થોડીક ચર્ચા કરવાની હતી. તો શું તમે મને તમારો સમય આપશો?
હા મિત્ર ચોક્કસ.
હમ તો હ. આજે મારી પાસે થોડો નિરાત નો સમય છે તો મેં વિચાર્યું કે ચાલ તમારી સાથે મારી એકદમ દિલ નજીક એવી વાત શેર કરું. હ આજે મારે તમારી સાથે કોઈ કામની કે દોડધામ ની વાત કરવી નથી પણ એક એવા અહેસાસ વિશે વાત કરવાની છે કે જે આપણને ઘડીક માટે બધું જ ભૂલવીને ખુશ કરી દે છે. એ છે વરસાદની મજા. હ સાચે જ ચોમાસાની આ ઋતુ અને વરષ સાદ નું નામ પડે છે. ત્યાં જ મનમાં એકદમ હળવું થાય છે. હ તમે વિચારો કે આખા વર્ષ દરમિયાન જયારે અ આકરો તાપ પડે ગરમી અને અસહ્ય બફારો હોય ત્યારે આપણને થાય કે ક્યારે વરસાદ આવશે અને પછી જયારે અચાનક વાતાવરણ બદલાય આકાશમાં કાળા ડિમ ડિમ વાદળો ઘેરાવા લાગે. અને પવનની ઠંડી લહેરો આવવાપ માંડે. અને સાથે સાથે સુરજ ન તડકો પણ ઢંકાઈ જાય છે. તો એ ઘડી ખૂબ જ એવી મજાની હોય છે અને હ એક ક્ષણ યાદ છે જયારે સુકાઈ ગયેલી ધરતી પર વરસાદ નો પહેલું ટીપુ પડે છે. એ વખતે માટી માંથી જે સુગંધ આવે છે ને એ ભીની માટીની સોડંગ, ખુબ જ સુંદર એને ખુબ જ એવી અ રોમ્યો હોય છે. દુનિયા નું કોઈ પણ મોટામાં મોટું કે મોંઘામાં મોઘું પરફ્યુમ પણ એ માટેની કુદરતી સુગંધ આગળ, સાવ નકામી લાગે છે એ સુગંધ શ્વાસમાન જાય છે એટલે કે, મન અને મગજ એકદમ તાજુમાંજુ થઇ જાય છે. જો આપણે નાનપણની વાત કરીએ, તો આપણા બાળપણમાં તો વરસાદનો અર્થ જ આખો અલગ હતો હમ, તમને યાદ જ હશે જયારે આપણે નાના હતા અને સ્કૂલેથી ઘેર આવતા હોઈએ, કે ઘરે હોઈએ અને, અચાનક ધોધમાર વરસાદ શરૂ થઇ જાય. આપણને કોઈની પરવાહ ન હતી. ના કપડાં બગાડવાની ચિંતા ના બીમાર પડવાની. બસ સીધા ઘરની બહાર દોડી જવું. સેરી મા ક્યા આંગણામાં જઈને માં વરસાદના પાણીમાં નહાવાનું કાગળ ની નાની નાની હોડીઓ બનાવવાની. અને પાણીના વહેણમાં તરતી મૂકવાની. જેની હોળી સૌથી દૂર જાય એ જીતી ગયો. પાણી ના ખાબોચિયામાં કુદકા મારીને છપછપિયા કરવાનું દોસ્તો પર પાણી ઉડાવવું કે નિર્દોષ અને મસ્ત મજાના દિવસો એ ખુબ જ સરસ હતા. આજે ભલે મોટા થઈ ગયા હોઈએ, આપણા માથે જવાબદારી આવી ગઈ હોય પણ જયારે પણ, પેહલો વરસાદ પડે છે. ત્યારે આપણી અંદર રહેલું કે નાન હ બાળપણની યાદો જાગી જાય છે. ભલે આપણે આખા પલળી ના શકીએ પણ બારીમાંથી હાથ બહાર કાઢીને વરસાદના એ ઠંડા ટીપાને હળવે થી પણ, અ મહેસૂસ કરી શકીએ છીએ. એ ટીપા ના સ્પર્શ થતા ચહેરા પર એક કુદરતી હાસ્ય આવી જતું હોય છે.
હ
વરસાદની વાત થતી હોય અને ખાવા પીવાની વાત ના થાય, તો વરસાદનું અપમાન થયું એમ કહેવાય. વરસાદી વાતાવરણ હોય બહાર ટપ ટપ પાણીમાં પડતું હોય અને, એવા સમયે ઘરમાંથી ગરમા ગરમ ભજીયા કે પકોડાની સુગંધ આવવા માંડે, એટલે મન ખુશ થઈ જાય, બટાકા વાળા. મરચા વાળા ભજીયા, કે મેથી ના ગોઠા અને, સાથે લીલી ચટણી કે તળેલા મરચાં હોય તો અલગ જ મજા હોય. પછી તો ઓસરીમાં કે બાલ્કનીમાં બેસીને એક હાથમાં ગરમા ગરમ ચા ની ચુસ લેવાની અને સાથે સાથે વરસાદને જો, આ અનુભવ એટલો શાંત આપનારો હોય છે કે દુનિયાનો, મોટામાં મોટો રોગ પણ ગાયબ થઈ જતો હોય છે.
આખા પરિવાર સાથે બેસીને આવી રીતે ગરમ ગરમ ખાવાની અને વા તો કરવાની જે મજા છે, એ તો કઈ અલગ જ હોય છે.
હા જો તમે ગામડામાં કે કુદરત ના ખોળે હોવ ત્યારે તો વરસાદ નો નજારો કઈ ઓર જ હોય છે. આજુબાજુના ખેતરો વૃક્ષો પહાડો બધું જ નાઈ ધોઈને એકદમ લીલું છમ થઈ જતું હોય છે. જાણે પ્રકૃતિ એ લીલા રંગની નવી અ ચાદર ફેલાવી હોય છે. પક્ષીઓનો મીઠો કલરવ દેડકાનો ડ્રાઉડ્રાવ નો અવાજ. અને વહેતા નાળાઓ નો અવાજ આ બધું મળીને એવું સંગીત બનાવે છે કે સાંભળીને મનની બધી જ અશાંતિ દૂર થઇ થઈ જતી હોય છે.
હ ખરેખર વરસાદ આપણને જિંદગીનો એક બહુ મોટો પાર્ટ પણ શીખવી જાય છે. કે સુકાઈ ગયેલી તર્શાયેલી ધરતીને નવું જીવન આપે છે. અને ખુબ જ એવી સારી રીતે આપણને તાજગીનો પણ અનુભવ થતો હોય છે તો મિત્ર તમારો પણ કઈ એવો અનુભવ રહ્યો હશે વરસાદ વિશે તો તમે પણ કહી શકો છો મિત્ર.
હા મિત્ર તમે ખુબ જ સરસ મજા ની વાતો કરી કે વરસાદ એ કુદરતની એક સુંદર ભેટ છે ઉનાળાની ગરમી પસી જયારે આકાશમાં કાળા વાદળ છવાય છે. અને વરસાદના ટીપા તમે કઈ રીતે કે વરસાદના ટીપા પ્રથમ વખત જે ધરતી પર પડે છે. ત્યારે દરેક વ્યક્તિને એક અલગ જ આનંદ મળે છે. વરસાદની શરૂઆત થતાં જ વાતાવરણમાં ઠંડક આવે છે. અને ગરમીથી રાહત મળે છે એના કારણે ખુબ જ મજા આવતી હોય છે અને વરસાદ પડ્યા પછી પણ માટીની જે સુગંધ આવે તે પણ ખૂબ જ સુંદર લાગે છે અને વરસાદ ખેડૂતો માટે પણ ખૂબ જ મહત્વનો હોય છે કારણ કે અમારા ગામડામાં મેં જોયું છે કે જયારે વરસાદ આવે તો ખેડૂતો પણ ખુશ થઈ જતા હોય છે. કારણ કે એમને એક એમને એક સિજન આવી જતી હોય છે અને આપણા દેશની દેશની ખેતી માટે મોટા પ્રમાણમાં વરસાદ પર આધારિત છે એટલે વરસાદ ખેડૂતો માટે ખુબ જ મહત્વનો છે અને સારો વરસાદ થાય તો ખેતરોમાં પણ પાક સારો થાય છે. અને ખેડૂતોના જીવનમાં પણ ખુશી આવે છે. અને તમે કયું એ રીતે કે વરસાદની ઋતુમાં કુદરતનું સૌંદર્ય પણ ખુબ જ વધી જાય છે વૃક્ષો અને છોડ લીલાછમ બની જાય છે. રસ્તાની બાજુમાં ઊગેલું ઘાસ પણ સુંદર લાગે છે. પહાડો જંગલો અને નદીઓ નું દ્રશ્ય ખુબ જ મનમોહક બની જાય છે. અને ઘણા લોકો તો વરસાદમાં સમય વરસાદના સમયમાં પ્રકૃતિની મુલાકાત લેવા અને ફરવા જવાનું પણ પસંદ કરે છે. અને તમે કઈ રીતે કે બાળપણમાં જયારે એ યાદ બાળપણ યાદ કરીએ તો બાળપણમાં તો ઘણી બધી એવી રમતો આપડે વરસાદોમાં રમી રહ્યા હ હતા કારણ કે જયારે પણ વરસાદ પડે તો જ્યાં પણ પાણી ભરાયેલું હોય ત્યાં રમવાની કઈ મજા જ અલગ હોય છે અને તમે કીધું એ રીતે કે એ હોળી બનાવી ને પછી રમવાનું એ પણ ખુબ જ મજા આવતી હતી. અને આખો દિવસ પાણીમાં રમવાનું અને મજા કરવાની પાણીમાં નાહવાનું એ ખુબ જ સારા દિવસો હતા અને વરસાદના આવાથી જે આમ અમે અમારા ગામડા વિસ્તારોમાં તો ખુબ જ એવું લીલુછમ થઈ જતું હોય છે. અને ઉંચા ઉંચા પહાડો પરથી જોઈએ તો વાદળા પણ એકદમ નજીક નજીક આવતા લાગે છે ખુબ જ મજા નો હોય છે અને વરસાદમાં મિત્રો સાથે ફરવા જવાની પણ અલગ જ મજા હોય છે. ઘણા લોકો પિકનિક પર પણ જાય છે તો અમારા અમારા બાજુ પણ એવી ઘણી બધી સ્થળો છે જ્યાં જોવા લાગે છે અને અમે જઈ અમે પણ જઈએ છીએ કારણ કે ખુબ જ મજા આવે છે વરસાદના સમયમાં. અને કુદરતી સ્થળોની મુલાકાત લેવામાં પણ મજા આવે છે. અને વરસાદ ના સુંદર દ્રશ્યો નો આનંદમાં માનવું પણ ખુબ જ આનંદિત છે કારણ કે કેટલાક લોકો ઘરે બેસીને પરિવાર સાથે પણ વાતો કરે છે. સંગીત સાંભળે અથવા મુવી જોએ આમ વરસાદ આપણને આનંદ અને આરામની લાગણી આપે છે. અને પરંતુ વરસાદની કેટલી મુશ્કેલીઓ પણ અમુક વાર થતી હોય છે કે વર્ષ આ વધારે વરસાદ પડે તો રસ્તો રસ્તાઓ પર પાણી ભરાઈ જાય અને ટ્રાફિક ની સમસ્યા થાય છે ક્યારેક પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાય છે. અને વરસાદી ઋતુ માં મચ્છરો અને જીવાણુ હું પણ વધવાની બીમારીઓ ફેલાવાનું હોઈ રહી છે. તેથી વરસાદ દરમિયાન સજતા રાખવી અને સુંદર શુદ્ધ પાણી પીવું ખુબ જ જરૂરી છે. અને વરસાદ વરસાદ દરમિયાન આપણે અહ અવ ખાસ કરીને ધ્યાનમાં રાખવું જોઈએ કે પૂરતિ ચોકસાઈ રહે એનું ધ્યાન રાખવું જોઈએ આપણે. અને વધારે પડતું વરસાદમાં નાના ભીને તે આપણા માટે સારું છે. તો તમે શું કેશો મિત્ર.
હ ખુબજ સરસ ખબર હ વાત કરી તો જે રીતે વરસાદમાં ભીંજાવાની મજા પણ કઈ અલગ હોય. સાથે સાથે આપણે વરસાદમાં આપણું સ્વાસ્થ્ય પણ સાચવવું જોઈએ અને ઘણી બધી એવી સમસ્યાઓ પણ વધારે વરસાદ પડવાના કારણે થઈ જતી હોય છે તો મિત્રો વધારે તો હું નહી તો હવે જેમ કે બધાનેણને ખબર હોય છે, તો સાવચેતી રાખવી જોઈએ એટલું જ અંતે કહીશ ને મારી જે આ ચર્ચા હતી એને પૂર્ણ વિરામ આપું છું. અને તમારો ખુબ ખુબ આભાર એવો કે તમે તમારો કિંમતી સમય મને આપ્યો હતો. તમારો ખૂબ આભાર માનું છું.
હા મિત્ર તમારો પણ આભાર.
ચાલો તો મિત્ર.
હા.